જય જિનેન્દ્ર કેમ છો
જય જિલેન્દ્ર બસ મજા તમે કેમ છો.
બસ મજા માં બોલો બસ આ કઈ નથી હવે છોકરાઓ અવે રમે છે. ઘરમાં
એન્ડ ગેમ્સ કરે છે.
હા બસ આ વેગ રૂમની ગેમો રમે છે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તા હા તો અવે આટલા વર્ષ વરસાદમાં તો હવે બાર રમવા જય નહીં હવે એટલે ઘરમાં જ હવે હા ઘરમાં જ બધી ગેમો લાવી આપેલી છે એટલે ઘરમાં રમ્યા કરે.
સાચી વાત છે ઘરમાં બધી ગેમો છે એટલે એના ઘર એનો બી એક બેનિફિટ છે કે લોકો તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે છે તમારી સાથે બી ગેમ રમી શકે છે અને તે પેલુ બોલ એકાગ્ર કરી શકે છે. હા અને આઉટડોર ગેમ્સ ના એના બેનિફિટ છે કે આપણે સારિરીક રીતે બે અ ફિટ રહીએ છીએ અને એ ગેમ બી એટલી જ જરૂરી છે ફૂટબોલ છે ક્રિકેટ છે ખોખો છે અત્યારે એ ગેમ બઉ બધાને રમવી ગમે છે એમાં ભી અત્યારની જનરેશન માટે તો આઉટડોર ગેમ્સમાં બોક્સ ક્રિકેટ અને ટીકરબોલ બહ ચાલે છે મોટા સિટીઓમાં તો અત્યારે એજ ચાલે છે કે ના એજ રમવું છે બધા તોએ કરીને ભી રમવા જાય.
એ તો બરાબર કેવ તમે હવે ઘરમાં રમે તો એ લોકો પણ હવે જો ચેસ છે કેરમ છે લુડો છે સાપ સીડી છે કેટલી બધી એવી બધી ગેમો છે. પાના પત્તા છે વિડીયો ગેમ્સ છે. તે બધી માં હું રમવાની ગેમ છે એટલે મતલબ બધી ગેમો તો મેં તો ઘરે બધ છોકરાઓને લાવીને આપેલી જ હતી હ કારણ કે ખબર છે હવે વરસાદ. ના દિવસો આવી ગયા છે એટલે બહાર તો રમવા જવાય જ નહી હ આટલા ટાઈમ સુધી હવે થોડું ગરમીમાં સાંજ ના ટાઈમે રમવા જતા હતા. આઉટડોર ગેમ્સ બધી હતી ક્રિકેટ ને ફૂટબોલ ને કેટલી બધી એમ તો તે પણ આમમાં હવે ગરમીમાં હતું તો સાંજે સાંજે યા ફ સવારે સવારે છ સાત વાગે રમવા જતા હતા
આઉટ ડોર. ગેમ તો એવી છે કે મોર્નિંગમાં. ઈવનિંગમાં રમી ને તો વધારે સારું એટલા ગરમીના દિવસોમાં તો બપરે તો રમાય એવું જ નથી નેતર તો બાળકો બીમાર પડી અને હા અને ઇન્ડોર ગેમ્સ તો આપડે ગમે અત્યારે અને ગમે તે સમય અને ગમે તે જગ્યા ઉપર રમી શકે કારણ કે એના માટે તો કઈ જગ્યાની જરૂરિયાત જ નથી હા
હા એ તો બરાબર કેવ આઉટડોર ગેમ્સ કેવું હોય એ લોકોને તો છે ને ખુલ્લું ખુલ્લું જોઈએ આમ ખુલ્લ મેદાન જોઈએ મતલબ રમવા માટે તો શું એ લોકો સારી રીતે રમી શકે છે જગ્યા પણ જોય છે આઉટડોર ગેમ્સ માટે તો
હમ સાચ ચી વાત છે આઉટડોર ગેમ્સ માટે તો જગ્યાએ જોએ ગ્રાઉન્ડ વગર તો આપણેે આઉટડોર ગેમ્સ પોસિબલ જ નથી પણ આઉટડોર ગેમ્સનુ શું છે કે એક બેનિફિટ છે કે જો મોર્નિંગમાં આપણે રમવા જઈએ તો આપડો આખો દિવસ સરસ ફ્રેસ જાય છે કારણ કે મોર્નિંગમાં જે સૂર્યપ્રકાશ મળે એનાથી ફ્રી મળે છે કે તાજી ખુલ્લી હોવા મળે મળે છે તો એર ફ્રેશ ફ્રેશ એરથી આપણેે એકદમ તરો તજા થઈ જાય અને આ ઈન્ડોર ગેમ્સમાં કેવું છે કે બાળકો અંદર ને અં દરો મુંજાઈ જાય છે કે શું એને બહાર નીકળવાની પછી હેબિટ જ નથી રહેતી અત્યારે તો બધા મેજોરિટી બાળકો ગેમ્સની જગ્યાએ મોબાઈલ ફોન અને ટીવીનો જ ઉપયોગ કરે છે તો એ બાળકોને આપણે શીખવું જોઈએ કે આઉટડોર
હા એ તો તમે બરાબર કેવો છો. પણ ઈન્ડોર ગેમ્સમાં હું કોઈ કોઈ ગેમ્સ એવા બધા હોય છે કે જેમાંથી છે ને આમ છોકરાઓ કેટલું બધું એ લોકોને બુદ્ધિનો પણ વિકાસ થાય છે જેમ કે હવે ચેસ છે. કેરમ છે એ લોકોની શું એમાં એકાગ્રતા વધે છે એમાં એ લોકોની બુદ્ધિ વધે છે. જેમ કે એ લોકો જેના માઇન્ડમાં આમ યોજના બનાવીને આમ તક જોઈને એ લોકોને છે ને એ ગેમ્સને આમ રમવાની કોશિશ કરે છે તો તેનાથી શું એ લોકોની યાદશક્તિ પણ વધે છે બુ દ્ધિ પણ વધે છે એકાગ્રતા વધે છે. તો આમ કોઈ કોઈ ગેમ્સ પણ આમ ઇન્ડોર ગેમ્સ માં એ પણ ઘણા ગેમ્સ આવા છે તો એ લોકોને માટે છોકરાઓ માટે પણ સારા કેહેવાય છે. તે લોકો શું ઓછા ખર્ચે રમી પણ જાય છે એ લોકોને મતલબ એક એક વખત આપી દઈએ તો ત્યાં લાંબા સમય સુધી આપણે પછી બીજી પણ એવું કઈ આપણને આમ ડીમાન્ડ કરતા નથી એમ એ લોકો એમાં જ વ્યસ્ત રહે છે રમવામાં
હા સાચી વાત છે અ એ વસ્તુ તો છે કે એક વખત આપણે ઈન્ડોર ગેમ્સ લઈ એવા તો અ એ લાંબા સમય સુધી તેનો ઉપયોગ થઈ શકે છે એ એટલી ઈઝીલી ખરાબ કે ઓલી થતી ન જણા આઉટડોર ગેમ્સમાં તો એવું છે કે બા છોકરાઓ ગમે ત્યાં ફેકી દે છે ગમે તે કરે છે તો એ ખરાબ થવાનો ભય ભી વધારે રે છે ને આઉટડોર ગેમ્સમાં તો છોકરાઓને ઈજા થવાનો ભી ભય રે છે ફૂટબોલ છે તો એમાં મા લેગ અ લેગ પગ મજકોળાઈ જાય છે હા ક્રિકેટ છે તો એ એમ
એ તો છે જ સવારે સવારે રમે તો એ પણ સારું કેહેવાય છે આમ શરીર માટે ખુબ જ સારું કેહેવાય છે જેમ કે એ લોકો હવે મતલબ બધા સાથે ભેગા મળીને મતલબ કઈ બી પણ કરે છે કઈ બી પ્રક્રિયા કરે છે જેમ કે દોડવાનું હોય કુદવાનું હોય આમ તો આમ શરીર ને પણ મજબૂત બનાવે છે એ થોડું વોર્મઅપ કરી લઈ પછી એ લોકો ક્રિકેટ રમે છે તો શું એ લોકોને પણ થોડું ખુલ્લી હવામાં રમવાથી એ લોકોને એમ ખુબ સારું લાગ તાજગી અનુભવે છે આમ હવે બધા ટીમ ભેગા થઈને ક્રિ ક્રિકેટ છે ફૂટબોલ કબડ્ડી એવી બધી રમતો રમે તો એ લોકોને પણ આમ કઈ અલગ જ એક્સપિરિયન્સ થાય છે રમવાનો
સાચી વાત છે અ અલગ બાર ઈ હા ર હા રમવાથી તો એક સૂતરો તા બાળકો ન વિકાસ થાય છે કે હ ઇન્ડોર ગે અતી ઇન્ડોર ગેમ્સમાં બી કેટલી સરસ એક્ટિવિટીઓ અવેલેબલ છે અત્યારની પ્ર્રી સ્કૂલ છે તેમાં કેટલી સરસ એના શિક્ષકો એને અ એક્ટિવિટી ઘરે ઘરના જે આપડા કઠોળ હોય ને એનામાંથી બી એક્ટિવિટીઓ એ લોકો શોધીને બાળકોને રમાડે છે તો અત્યારે એ ખુબ સારું છે સોશિયલ મીડિયા ના લીધે આપણે નવી નવી સરસ એક્ટિવિટીઓ ગેમ ઘરે બેઠા રમવા મળે છે અત્યારે તો બધા સોશિયલ મીડિયા ઉપર કેવું બધા ફેમિલી વાળા એવી નાની નાની ઈન્ડોર ગેમ્સ રમતા હોયે છે કે જેના લીધે એક બીજા સાથે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકે કે સરસ ઘર ન માહોલ બની જાય કે થોડો બધા ન મૂડ ચેન્જ થઈ જાય તો
હા એ તો છે જ હમ્મ છોકરાઓ માટે તો જીવનમાં આમ રમત ગમત નું અલગ જ એ લોક કોણ હલો છોકરાઓ માટે તો એમ કવું રમત ગમત નું અલગ જ ધ્યાન હોય છે આમ એ લોકોને તો રમત ગમત નું કઈ બી અ ટાઈમ મળી ગયો હોય તો એ લોકો પણ જરા આમ થાકતા જ નથી એટલા બધા વ્યસ્ત થઈ જાય છે રમ રમ તો એ લોકોને કઈ ખાવાનું યાદ આવે ને કઈ પીવાનું યાદ આવે એટલા બધા રમવામાં એ લોકો મશગુલ થઈ જાય છે
હા સાચી વાત છે અતાર અત્યારના છોકરાઓ રમે તો સાવ રમશે નહી રમે તો કઈ ભી નહી રમે એના જેવા મૂડી હોય છે
હમ્મ એ તો છે જ હમણાં આધુનિક ટેકનોલોજી ના વિકાસમાં જોઓ ને મોબાઈલ અને કોમ્પ્યુટરમાં કેટલું બધું ગેમ્સનું ચલન વધી ગયું છે મતલબ ડિજીિટલ ગેમ્સ ને હમણાં કેટલા બધા આમ આવી ગયા છે બાળકો અને યુવાનો આમ બસ જયારે હોય ત્યારે ફ્રી ટાઈમ નથી મળતો ફ્રી ટાઈમ મળે છે ત્યારે એ લોકો બસ મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં આમ ગેમ રમ લાગી જાય છે તો એના કરતા તો શું આ ઈન્ડોર ગેમ ને આઉટડોર ગેમ એ બધા રમે તો તે સારું કેહેવાય આમ
હા સાચી વાત છે ઈન્ડોર ગેમ્સ કે આઉટડોર ગેમ્સ આવી મગજને જે માનસિક રીતે આપણનો વિકાસ કરે ને એવી ગેમ્સ રમવુ જોઈએ ના મોબાઈલ કે ટીવી વાળી ગેમ્સ છે ને એ માનસિક વિકાસની જગ્યાએ છે ને છોકરાઓમાં એક રિસર્ચ પ્રમાણે કે છોકરાઓનો માનસિક વિકાસની જગ્યા એનામાં ગુસ્સાનું પ્રમાણ ટેન્ટ્રન્સ નું પ્રમાણ ભી વધારે આવે છે અને એ લોકોની એક હેબિટ પડી જાય છે કે આ એટલે આ પછી બાળક એટલું જીદી બની જાય છે ને કે બીજું કઈ કરતું જ નથી અત્યારના છોકરાઓ જ છેલ કે મો મોબાઈલ વગર તો એ જમી નથી શકતા તો એ ખરાબ હેબિટ છે એટલે તો એવી ગેમ્સ ના લાવવી જોઈએ એના કરતા જે આપણેે અ બધાની જોડે રમી શકી અને શાંતિ થી આપડા બાળકો નો વિકાસ કરી શકીએ કે એને સ્ટડી માં ભી કામ આવે એવી ગેમસ રમવી જોઈએ
હા એ તો તમે બરાબર કીધું
હા
તો હવે ઇન્ડોર ગેમ્સ ને આઉટડોર આઉટડોર ગેમમાં કેટલા બધા એ છે ફરક છે જો ઈન્ડોર ગેમ્સ હોય તો આપણી સામે રમે મતલબ ઘરમાં ને ઘરમાં રે છે મતલબ એ લોકો કેટલા મતલબ આનંદ થી રમે છે આમ આઉટડોર ગેમ્સ હોય તો તે લોકો કોના મતલબ ફ્રેન્ડ સર્કલમાં મતલબ આખું ગામ ટીમ બનાવીને એ લોકો ખુલ્લા મેદાનમાં રમે છે એમ
હા સાચી વાત છે ખુલ્લા મેદાનમાં રમે છેના ગેમ એટ જરૂરી છે અને આઉટડોર ગેમ
હા હા એ તો જજ
તની તની સાથે રમતા શીખવાડીએ ક્ષેમાં આગળ બી વધે ને તો બી બહ સારું છે અત્યારે સ્પોર્ટ કેટલું મહત્વ છે દેશ લેવાલ કન્ટ્રી બધા કન્ટ્રીમાં ક્રિકેટ.
હ એ તો બરાબર. ખબર કયો તમે એટલે છે ને હવે દેરેક. વ્યક્તિ છે ને આમ પોતાના દૈનિક.
મેનશીપી એક જરૂરી છે કે એના લીધે છે ને છોકરાઓને હાર અને જીત સ્વીકારવાનું ભી. તો શું કેવાય એક હિંમત મળે કે ના હ હારી ગયો તો કઈ વાત મેં મારું સારુંર્શન કર્યું એ રી.
હા એટલે લોકો એ છે ને આમ પોતાને.
ચાલો આપડે પછી મળીએ આપ છોકરાઓને આગળ. વધારે માહિતી આપ.
હા ચાલો મળીએ.
હા બ.